હા બોલ .
બોલો ભાઈ શું કરાતા હમે અત્યારે?
કઈ નઈ બેઠો તો ભાઈ.
હા બાકી આમ કેવું છે? કઈ નહ આ હ બેઠો છું બેઠો છું હમણાં તો હ અને હ જોુઓને કપડા લાવવા ત તો ઓનલાઈન જોઉં છું.
ઓનલાઈન કપડા!
હા.
ઓનલાઈન મંગાવતા એમ.
એટલે ના પેલી વાર ટ્રાય કરતોો હતો હવે કે કઈક તો મંગાઈએ એમ ઓનલાઈન એમ.
હમ્મ હમ્મ ઓનલાઈન ન તો ખાસ આપ આપડાને અનુભવ નહીિ ભાઈ ઓનલાઈન કી કપડા મંગાય જ નથી ને અમે.
હા તો આ તમને આમ ખ્યાલ તો હશે ને કે કેવું રેતું હશે અમે ઓનલાઈન મંગાવીએ. ત સૂતા એમ
હા ઓનલાઈન તો ભાઈ અમાર બાજુ વાળા માં પડોશી છે ને મંગાવવા છે બઉુ બધું. એમે તો લગભગ બે બે દિવસે ઓર્ડર આવતા હોય ભાઈ પાર્સલ આવતા હોય.
હા એ તો છે હમણાં જવાને બધું ખાવાનું બી ઓનલાઈન, કપડાં બી ઓનલાઈન, ગ્રોસરી બી ઓનલાઈન, શાકભાજી બી ઓનલાઈન, દવા બી ઓનલાઈન બધું ઓનલાઈન આવે છે. તો મેં કીધું કે ચાલો ને આપડે બી ટ્રાય મારીએ.
હમ્મ કપડા તો ભાઈ નવા કપડા મંગાવો ઓનલાઈન તો પછી તમારે કપલું જે કપડું આવે ને શર્ટ બટનું એ બધું એમાં ખ્યાલ ના આવે કે એમને કેવું કપડું છે કે શું ના છે.
અચ્છા એટલે પેલું એમ થાય કે આપડે જો ઓફલાઈન લેવા જઈએ. તો આપણાને ખબર હોય કે ભાઈ આ કપડું ચાલશે નહી ચાલે જાડું છે, પાતળું છે, કે ક્વોલિટી કેવી છે એની અને અને ક્વોલિટી પ્રમાણે ભાવ બરોબર છે કે નહી એવું એમ.
હા એ આપડ ને જલ્દી તરત ખ્યાલ આવી જાય. હમણાં સાંજે જ મારે એક મિત્ર નો ફોન આવ્યો કે ભાઈ મારે ચપ્પલ ચપ્પલ મંગાવવા છે ઓનલાઈન તો મારે પગ છે અઠવીસ એમ નું અને નવ નંબર નું ચપ્પલ છે સત્યાવીસ એમઇ નું સેન્ટીમીટરનું. બરોબર. હવે કે ભાઈ હું શું કરું કયો મગાવું આ નવ નંબર મગાવું કે દસ નંબર મગાવું. એમાં બી કન્ફ્યુઝન થઈ જાય દસ નંબર નું મોટું આ ગયું હતું અને નવ નંબર બનું નાનું થઈ જાય.
હા એ બી છે તમે જો દુકાને જાઓ અને લેતા હો તો ભાઈ તમને આ કે તો આ બધી અલગ અલગ ડિઝાઇન જોઈને તમે લઈ લો અને તમને આવે છે કે નને એ બી ખબર પડી જાય પગમાં.
હમ્મ એ મેં તો કીધું કે ભાઈ તું બંને મંગાઈ દે પછી જે થાય એ રાખજે ને બીજું જે વધારાનું એ રિટર્ન કરી દે જે. તું કેવું?
હા. હા એ વાત તો છે રિટર્ન વાળું બી સારું છે. પણ લોકો હવે કેવું કરે કે તમારા જેવા ક્યાંક જવું છે કે લગ્નમાં જેવું જ ધારો કે તમારે તો લોકો કેવું કરે કે તમે મંગાઈ દો કઈક નવું વસ્તુ કે ક કપડા કે ગમે તે વોચ વોચ કે ગમે તે અને લઈ લો અને ખાલી અ પહેરી દો એક બે દિવસ આ લગન પુરતું. અને પછી રિટર્ન કરાવી દો કે આમા આ ફોલ્ટ છે કે આમા આ ફોલ્ટ છે. એમ કરી કે ગમ્યું તો અમુક એવા બી હોય કે ભાઈ કલર માર દેવાનો લગ્નમાં કપલેટ. અને પછી કે કે આપી દો પાછું રિટર્ન
હા એવો ને એવો માલ બીજા ને વેચાય.
હા એટલે એ લોકો પછી પાછું એમને બી અમુક હોય કે પોલિસી એમની કમની નહી જે બી હોય કે જે પાછો રિટર્નમાં લાવવા ને વેચવાનો નહી એ વેસ્ટમાં નાખી દેવાનો એમ. કા તો રિયુઝ રીફ્યુઝમાં રીસાયકલમાં નાખી દેવાનો.
હમ હમ.
એટલે ફરીથી પાછી એ લોકો પ્રોડક્ટ બનાવવાના ફરીથી વેચે. પણ આ કેવું કે પેલા એના આવું બધું લોકો કરેને એના લીધે જે અસલીમાં જેમને ખરાબ વસ્તુ આવી હોય ને એના લીધેં એમને પ્રોબ્લેમ થાય કેમ કે આવું બધું લોકો કરતા હતા ને તો હવે એમને કીધું કે શું પ્રોબ્લેમ છે આમ ને તેમ એટલે ડિટેલ માં હવે ચેક કરતા થઇ ગયા છે. પેલા કેવું હતું એમનેમ સિમ્પલ હોય તો બી એવું એટલે જેને આમ રિયલમાં પ્રોબ્લેમ હોય તો પછી એમને પ્રોબ્લેમ જ રહેવાનો.
હા એજ ને ભાઈ એ પછી એ બી પ્રોબ્લેમ થાય. ત્યાં અમુક આઈટમ મગાવોને એ નોન રીફેટેબલ અને નોન રિલેશેબલ હોય. એટલે જો એરિયા આપડે મંગી દીધી ધારો કે પાંચસો છસો ની તો છે તો બરોબર છે પણ વધારે મોંઘી હોય હજાર બે હજારની અને રિપ્લેસ બી ના થાય અને રિફંડ બી ના મળે તો અમને ખરાબ આવે તો પછી આપડે શું કરવાનું
હા એ બી છે અને જુઓ ને હવે તો આપડે તો એટલું બધું મોગું નહીં મગાવતા પણ લોકો જોવોને પાંચ સાત હજારની હેડફોન મંગાવી દે અમુક વોચ મંગાવી દે અમુક તો મોબાઈલ આ આ સીધા મોબાઈલ ને લેપટોપ ને એવું બધું મંગાવ હવે એમ તો એમાં એ પાછું કેવું હોય કે આપડે જો સ્ટોર ઉપર લેવા જ તો તમને અ વોરંટી આપે પછી ગમે તે જે વિન્ડોની કે તે વિ એનું જે અ વર્ઝન આવતું હોય વિડોઝ કે ગમે તે એનીબી ગેરંટી આપ્યા કે જુઓ તમે આટલાનું લીધું તો એક વર્ષની ગેરનટી પછી એવું કે તમારે જે છે આ બધું આપડા શું કેવાય કે ફિઝિકલ ડેમેજ થાય તો એની બી એક એક વરષની કે આટલા ની વોરંટી રાખશું અમે. કે જો કઈ બી થાય તો તમને રિપ્લેસ કરી આપીશું એમ અને જયારે તમે ઓનલાઈન લો તો એવું બધું અમુંક નહીં હોતું ખાલી અ ફ્રી આપશું તમને કે વિડોઝનું જે બી પ્રોબ્લેમ થાય એ સોલ કરી આપીશું બાકી કઈ નહીં ઈસ્યુ થાય કે બીજું કઈ નહી એમ
હ હા.
અને જુઓ ને તમે ઓફલાઈનમાં લેવા જાવ સ્ટોર ઉપર તો લેપ જોડે તમને એનું કવર આપે એનું અ બેગ આપે પછી જોડે જો એવું કઈક હોય ફેસ્ટિવલ કે એવો સીઝન તો તમને જોડે હેડફોન અ હેડફોન હોય હેડફોન આવે. પછી એનું કીબોર્ડ બી આપે અલગ થી પછી કુલિંગ પેડ ભી આપે અને જોડે માઉસ ભી આપે આવી કીટ ભી આપે જો અ દિવાળી કે એવો ટાઈમ હોય તો
હમ્મ હમ્મ.
તો જયારે પેલામાં જ હા જયારે પેલા માં કેવું કેવું કઇ વસ્તુ ના આપે આપી આપીને આપે ને તો ખાલી માઉસ એકલું જોડે આપે કે લો તમારા બેગ બી અલગ થી મગાવવું પડે એના માટે કવર બી અલગ થી મગાવવું પડે એમ
હા પ્રાઈઝ સેમ જ હોય
હઓ પ્રાઈઝ સેમ જ હોય એમ
હા પણ ભાઈ અમુક વસ્તુમાં તો થોડો ફેવર પડે છે એ અમુક જે ડેલી યુઝ ની વસ્તુ હોય ને એ આપણને થોડી ઓનલાઈન સસ્તી મળે એમ
હા એ તો છે આ કે અમુક જે હોય છે કે જુઓના
ઊત્તમ
ધારો કે નોર્મલી વસ્તુ છે કે યુઝ કરો તમે આમ ધારો કે કેય ગયા હોય કે આ કપડા જે પછી આમનું અ અમુક ગ્રોસરી આવે છે નોર્મલી અ લેડીઝ લોકોની કે સાડી વાળી જ કે અમુક એવું બધું તો એ બધું સસ્તું બી મળે જા
હું હું
અને અમુક આ માઉસ છે તો આપડે સ્ટોરમાં લેવા જઈએ તો કે ચારસો થી પાંચસો થશે કે બસો કિતી તણસો થશે હવે તમે ઓનલાઈન લેવા જાવ તો કે દોઢસો રૂપિયા માલ દઈશુ તમને.
હમ્મ આમાં તો જો આપડે ઓ ઓફલાઈનમાં તો ભાઈ જોઈ ને લાઈએ કેવી જ ક્વોલિટી સારું છે. ના સારી ગમતી હોય ના ગમતી હોય તો રિફંડ કરી આપશો નય કરી આપો બધા ટોટલી ક્વેશ્ચન લઈને આપીએ
હા
અને પેલા માં તો કોઈ ગેરંટી જ નઈ ભાઈ
આ ગેરંટી બી નઈ અને આપડે એવુ બધું અ પૂછતા બી નઈ કે આવું હોય છે કે નહી ચેક બી નહી કરતા ખાલી પ્રાઇઝ એકલી જોઈએ દોઢસો રૂપિયા ની છે ચલો એડ ટુ કાર્ટ કર્યું નાખ્યું અને ચલો બે દિવસમાં ઘેર આઇ જશે
હમ્મ. હા એજ ને આ ઓનલાઈન કારણે એક વસ્તુ તો સારી થઈ જ લોકોને પેલી રોજગારીની તકો વધી છે ભાઈ
હ રોજગારીની તો તકો એક બાજુ જોઈએ તો એ લોકોને એટલે કે જ પેલા કંપનીની રેવન્યુ વધી એ લોકોના જે શેર પ્રાઈઝ હોય એ વધ્યું અને એ લોકો એ જે આપડે જે નાના જે આપડા કેવું કેહેવાય કે હોમ હોમ મેડ વસ્તુ હોય ન તેમના લોકો જોડે બી અમુક કોલોબરેશન કરીને આપે છે વસ્તુઓ અમુક જે ચિત્રો હોય કે ગમે તે ડિઝાઇન વાળી વસ્તુ હોય તે એમને બી અને જો ખાવા પીવાનું અથાણું ને એવું બધું હોય ને તે જોડે મલ તે સારી વસ્તુ છે પણ અમુક એક બાજુ કેવું કે આપડે દુકાને જતા ઓછા નહીયા તો એમાં બી એ લોકોને ફટકો પડે એક બાજુ
હ હા એ દુકાન વાળા ને ભી ફટકો પડે
એટલે બે બાજુ વસ્તુઓ જોવી પડે કે આવું છે તો આમાં પ્રોબ્લેમ તો આમાં પ્રોબ્લેમ થાય તો અહિયાં સુધર્યું બી છે એવું
હા ધારો કે તમે ઓનલાઈન બિઝનેસ કરતા હોય તો તમાર દુકાન ના હોય તો એનું ભાડું બચી જાય પછી આ માર્કેટિંગ નો ખર્ચ બચી જાય એ થોડું ઘણું બચી જ ઓનલાઈન તમે બલું દુકાન હોય તમારી તો એમ
હા એટલા તમારે પણ એમાં રેવન્યુ આમ સારી એવી થાય જો કરવી હોય તો પણ અમુક વસ્તુ જોય કે ફિઝિકલમાં જો તમે દુકાન નાખી હોયને જે ચાલી જાય તો પછી અમારી ધંધો તો છે જ એવો સારો એવો
હમ
તમે અને અમુક તમારા જોડે જોડે ઓનલાઈન બી ચાલુ કરવું હોય તો બી થાય એમાં પછી
હમ
એટલે બેવ બાજુ તમને ફાયલો જ ફાયદો જ છે ઓનલાઈન કે ઓફલાઈન બેવમાં
હા એ બંને ભાઈ અમુક વસ્તુ ઓનલાઈન બી લવાય અમુક ઓફલાઈન બી લવાય એમ
હા એટલે આમ જોઈએ તો કેા આપણને એવું તો વધારે ના લવાય પણ આ તો ટ્રાય મારવા માટે કરીએ આવું પેલી વાર
મંગાઈ જવ કેવું આવે છે કેું નહી આવતું એવું ના સારું આવ તો પછી ફડ કરી દેજો
હા એ તો એવો જ ને એ તો છેલ્લે તો એટલે જોઈને કરશું એ તો
હા હા ક બીજું ક ભાઈ મજામાં
તોાહમ મજામાં
હ હ સારું સારું હોય મળીએે હા ચાલ હલો.
હ